શ્રી કૃષ્ણ મજામાં છું તમે કેમ જાાવ બસ આપણા જમી ગઈને બેઠા છે એમને બા
બરાબર બસ અહિયાં પણ એવું જ છે બધા આવેલા હતા રિલેટિવસ શોપિંગ માટે હા એટલે આજ બધું બધું શોપિંગ ની હવે તૈયારીઓ ચાલે છે ફરવા જવાની
સારું છે આ રજા છે ને બધા લોકોને તો એમાં બધું લોકો બધા લોકો પ્લાન કરીએ છે આપણે ફરવા જવાનું છે આ બધું છે
હા એ તો છેજ ફરવા જવા માટે બસ શોપિંગ ચાલે છે હમણાં આજની ટ્રેન્ડમાં શું ફેશન ચાલે છે એ રીતે શોપિંગ કરીએ
સારું છે મેતમેજોવા ક ટ્રેન્ડમાં શું છે આમ હું હું બી કલે ગઈ હતી માર્કેટ પછી શું જોયું અમે કોસ્ટસેટ બધા બધા લોકો કોસસેટજ માંગે છે ને એટલી બઘી ડિમાન્ડ છે ને કોટસેટ ની અલા એટલુ બઘુ આ રીતું કફોટેબલ હોય છે ને એમનું કોટન ફેબ્રિક જે ને શિફેનઆવલેતો સિલ્કમાં જે પેટર્ન આવે છેને બહુ સારું છે ખૂબી લીધો પે ત્રણ ર્રેસ બધ છે ર્કોટસેટ શટને પહેરીને તો કમ્ફર્ટ થાય છે ને તમે જો હું આજે બી માર્કેટ જવા છું આપ કરીને જવાનું ઈચ્છું હુણમણા પછી બીજી કોઈ ચિ જરૂર નથી પ એવું લાગે છે તમને કઈ પહેરવું નથી તમને કમ્ફર્ટેબલ થાય છે ને
હા એ તો બરાબર કેવ હમણાં આજ આજકાલ તો હવે કોડસેટ ન જ વધારે ટ્રેન્ડ ચાલતી છે ફેશન હમણાં તો બસ જે જોઈએ તે કોડસેટ આપણે કશે બી આમ જઈએ ને તો એટલું કમ્ફર્ટેબલ લાગે છે હવે ટ્રાવેલિંગમાં પણ છે ને હવે બધા કોડસેટ જ બહુ ચાલે છે હવે એરપોર્ટ લુકમાં પણ કોડસેટ આવે છે તે પણ હમણાં બઉુ ચાલે છે ફેશનના હિસાબથી
આકર્ષણ અને બીજું તમે જોને આજકાલ શું થાય છે કે જે તમે અ બેલ બોટમ ટાાઈપ હોય ને પેન્ટો હોય છે આ બી ઘણી બધી લોકો પહેરે છે એમનાં અને આનો હું બી કોટ ટોપ લીધી છું આબહુ સારું લાગે છે લો તો પ છે ટુંનટ વાળું જે બહ સારું છે અને એને ઉપર બહુ સારું લાગે છે
એ તો બરાબર કયો
પે ત્રણ દ્રેસ હું લીધી છું અમને પે ત્રણ દ્રેસ આ માટે આજે ટ્રેનમાં છેં લેવી પડે છે કે તમે કઈ જાઓ મિટિંગમાં જાઓ તમે ત્યારે તમને આ પહેરવ તમે પુરાના કઈ કરો ને તમને મજા નથી ત ત લાગે છે ટ્રેન્ડમાં છે પહેરવાની
એ તો છે જ હા અને હમણાં તો પેન્ટમાં પણ કેટલા બધા ફેશન આવેલી છે પેન્ટમાં પણ પેલા બુટ કટ ને એકદમ બેગી બેગી પેન્ટ ને ટી શર્ટ પણ કેટલા હમણાં મતલબ લુઝ લુઝ ચાલે છે ઓવર સાઇઝ ટી શર્ટ આવે છે ને એ ટાઈપ ના ટી શર્ટ હમણાં આજ કલા ફેશન બહુ ચાલે છે
અને તમે જો તમે સૂટ પહેનશો તો તમારા જે જતી છે એમને સ્ટઇલિશ જુતી ચાલે છે એમના આની સાથે મેચ થાય છે તમે કઈ જીન્સ વગે કઈ પહેરવો છો તમારા આ પર શૂઝ ચાલે છે તો આ બધું ટ્રેન્ડમાં થઈ ગયું છે કે તમારે જે જે ડ્રેસ પહેરવાની છે આના લીધે તમે આપણી બૂટ નો તો આ વસ્તુ બહુ સારી લાગે છે કે તમે એનું મેચિંગ થઈ જ જાય છે પણ તમને કમ્ફર્ટેબલ લાગે છે અને તને પ્રેઝન્ટેબલ બી લાગે છે તો મારી બી અમને એક મીટિંગ છે તો હું બી ત્યાં જવાની છું પછી મને એમ જ છે કે મારે શૂઝ લેવું પડ્યું અમને અને શું છે મને બેક બોટન પે પન્શ અને એક ટોપ છે સિમ્પલ ટોપ છે જ ટેબલ થાય છે અને સાથે સો પસો તો પછી સારું લાગે છે
કરી છે બે મહિના થ ગયા છે તો મસ્ત વેસ્ટર્ન વરની હમણાં નવી શોપ કરી છે તો એટલું બધું હમણાં એનું ક્રેઝ છે ને હમણાં શ બધા વેકેશનમાં ફરવા બહ જાય છે એમ તો એના માટે હમણાં જે ફેશન ના હિસાબ થી જે બ બોટ કટ પેન્ટ છે ઓવર સાઇઝ ટી શર્ટ છે મતલબ વન પીસ છે તો હમણાં એટલું બધું એનું ક્રેઝ છે ને હવે તો પાર્ટી પણ હોય છે ને બધા ફ્રેન્ડ સર્કલમાં આમ ગ્રુપ પાર્ટી વાર્્ટ બધા કીટી પાર્ટીને એવું બધું કરે છે તો એમાં પણ એ લોકો બધા ડ્રેસ કોડ રાખે છે તો એટલું બધું હમણાં છે ને ફેશનનું એટલું બધું મહત્વ છે ને
હા તો તમે સાચું કહો છો આ તો બહુ છેદમ તમે ફન તમે હવે સિમ્પલ સોવર પેન્ટ ન નીકળશો ને પછી તમને કોઈ એવું નથી લાગતું તમને કંઈ પહેર્યું છે જયારે તમે ફેશન જે ટ્રેન્ડશે આ પહેરશો ને પછી તમને ખૂબ પોતે લાગે છે અમે જો પહેર્યું છે આ બહુ સારું લાગે છે આ હમે પ્રેઝન્ટ દેખીએ છ છેએ ઘણી બધી વસ્તુ કરીએ છે ઓફિસમાં કઈ ક્યારે કઈ જાઓ તમ તમ બીજું બીજું તમને જોતું હોય છે આ તમને શું ડ્રેસ કોડ આજે હું શું છે તમે જોબ પે જાઓ તમે ટીચિંગ જો તો આ તમને ડ્રેસ કોડ જ જોયવે છે તમને બીજી ડ્રેસ પહેની કરે કોઈ ફંક્શન છે તમારે બીજી કલર ની પહેનવાની છે તો ઘણી બધ તમારી પાસે હોવી જોઈએ આના માટે તમારી ટ્રેનમાં ચાલે છે ને ત્રણ ચાર સાઈડ તમારે લઈ લેવાનું છે પછી ટ્રેનમાં જ તો પછી તમારે પહેરવાનું થાય છે
નામણા ત શું થ થ મેરેજ ને શાદીમાંને લગનમાં પણ હમણાં કેટલું બધું ફેશન છે મતલબ ત્યાં પણ છે ને હવે બધું આમ ઘર વાળા ફેમિલી વાળા બધામ ફેશન હિસાબ થી મતલબ આવી રીતે ડ્રેસ કોડ રાખે છે કે આપડે છે ને અ કોઈ મતલબ બધા અલગ અલગ ફંક્શનમાં છે ને અલગ અલગ ડ્રેસ કોડ રાખીશું જેવી રીતે એક વખત આમ સાઉથ ઈન્ડિયન ડ્રેસ કોડ રાખીએ તો એમાં આપેલું વ્હાઈટ લુંગી ને ઉપર શર્ટ ને એવી રીતે બધા ડ્રેસ કોડ રાખે છે એમાં પણ એક ટાઈમે એ હોય તો બધા ચનિયા ચોરી આમ પહેરે છે વેસ્ટ જેવા આવે ને ગાગરા ને એવું બધું તો આવી રીતે આમ ફેશન હિસાબથી એટલાધ બધા એક સરફા પાછા પહેરે છે તો એટલું મસ્ત લાગે છેને લગ્નમાં પણ હમણાં તો
હા તો છે તમે સાલું કરો તો તો તમે જો આજે થ પુરા ફેશન પાછું એવું લાગે છે લોટીને આવી ગયું છે કેમ આજે બધા લોકો શું કહે છે જે પુણી એમની સાડીઓ હોય ને અમે વેસ્ટર્ન ડ્રેસ બનાવીને પહેરે છે એમના પણ એવું નથી કે સારી નથી લાગતી એ ઘણી સારી લાગે છે એમને
હા એ તો
ડ્રેસ બની જાય છે તમારી પોની સા તમારી યુઝ થઈ જાય છે તમારોર યુટિલાઈઝ થઈ જાય છે પણ તમે એનું એક વેસ્ટર્ન ડ્રેસ બનાવાઈ ને તમે પહેરી શકો ઓછ પેલું એવું લાગે તમે નયું ડ્રેસ કીધી છે પછી આનું કોસ્ટ શું છે થ્રી થાઉઝન્ડ ફોર થાઉઝન્ડ ર સુધી તમે ગણી શકો છો કેટલી મગી તમે ડ્રઇસ પેરી છે તો આ છે કે તમે પુરાણું ફેશન તમે લોટીને આવી ગયું છે અને જે યુઝ વ તમારી ઓછી પુરાની સાડી છે તમે પહેરી શકો છો અમના ડ્રેસ મટરિયલ ચેન્જ કરીને કરી શકો છો અને આ તમારે તમે જે ફેશન ચલાવી દસુ ને પછી આ ફેશન ચાલવાનું છે બધા લોકો તમામે જોઈ ને કહે છે કે આ ડ્રેસ ચાલુ છે હ
હા એ તો છે આપડા લગ્ન ની પણ આમ સાડી પડેલી હોય છે કેટલી બધી પી દાળિયા વર્ક ની હોય છે ગોટા પટ્ટી વાળી બધી બધી સાડી હોય છે તો આપણને એમ લાગે કે મતલબ આવી હવે ઓલ્ડ ફેશનની કોણ પહેરે સાડી પણ હવે આજકાલ તો એનું જ વધારે ટ્રેન્ડ ચાલતુ છે બધ આ પુરાની ફેશન હમણાં પાછી રીપીટ થતી છે
કવા માટે તો આ ન ફેશન ફેશનપ તો કે જે પુરા લોકો છે ને એમને ખબર છે આા તો અમે બી પહેરી લીધું છે તો આ છે કે જે ફેશન પહેલા ચલે છે પાછું લ લોટીને આવે છે તો હું શું હું શું કરું છું મારી જેવીુરાણે વસ્તુ કપડાં હોય ને ફેબ્રિક બી ડ્રેસ બનાવીને મૂકી છે મે પછી આ પાછુંય કે ન્યુ ન્યુ મને શું છે શોખ છે કે ઘણા બધા ડ્રેસીસ બનાવાનું અને ઘણી બધી ડ્રેસીસ ડિઝઇન નાખવાની છે તો આ હું શું છે એના કોર્સ કરી લીધું છ તો પછી એનું મને સારું લાગે છે કે તમે નવી નવી પેટર્ન તમે બનાવીને તમે પહેરશો તમે આ ઘનુંું બધું વસ્તુ તમે બનાવીને તમે પહેરશ તમને એક ન્યૂ ટ્રેન્ડ લાગશે કે તમે ન્યુ કઈ પહેરવ્યું છે તને કઈ ન્યૂ સારું લાગે છે
એ તો છે જ ને પાછા ફેશનમાં આમ કલર ના પણ કેટલા બધા ઓપ્શન હોય છે તો હમણાં જે કલર ચાલતા હોય એજ કલર પાછા બધાને ગમે છે હવે આમાં કોઈ કોફી કલર વધારે વચ્ચે આપણા તો કેટલું બધું ચાલતું હત બધા કોફી કલર પર હતો જાંબલી હતું કલર પણ પણ એટલા બધા એ લોકો વિચાર કરે છે કે હમણાં જે કલર વધારે ચાલ તો છે એજ કલર ના પાછા એ લોકો ત્યાં ગાગરા ઓળના ને બધું લે છે
આ તો છે જે કલર ટ્રેનમાં હોય ને બધા લોકોને એમે લાગે કે સ યલો કલર બધા યલો માં આવશે તમે જો યલો કાફી બધા લોકો લેલ્લો પહેનશે કે આ યલો ટ્રેન્ન માં ચાલે છે અ પર્પલ કલર આવશે પછી લેવેન્ડર કલર ટ્રેનમાં છે તો લેવેન્ડર કલર પહેને છે આજકાલ તો શાદીઓમાં બી તમે જો એક ટ્રેન રાખી રાખી દે છે કે તમે લેવેન્ડર કલર પહેરવા તો બધા લોકો ફંક્શન લેવેન્ડર પહે આજે શું થાય છે કે ટ્રેનમાં જે હલ્દી નો કલર હોય આ તો તમારે યલો પહેરવાનું હોય અને ગ્રીન કલર તમારે મહેંદીને પહેરવાનું હોય પણ આના પછી જે ઉમુકમુક ફંક્શન થાય છે એમાં કલર કુડ નાખી દે છેે કેને તમે અ તમે પર્પલર પહેન આજ તમારે બ્લલેક કલર પહેનવું પડસે બ્લેક કલર ટ્રેનમાં છે તો આ ઘાની બસ્તુ છે ફેશન પ્રમાણે બધા લોકો રાખીે છે અને એનું યુટિલાઈઝ કરે છે પછી ખર્ચાાલ બધાનો થાય છે નથી ખર્ચા નથી થતો ખર્ચા થાય છે બધાનું કે એમને શું છે કે જયારેને કોઈ કો અમુક અમુક લોકો પાસે બ્લેક કલર નો હોય અમુક લોકો પાસે પિંક કલર નો હોય પછી ને લેવું પડે છે પણ સારું છે એમના માટે બી જે બધા લોકો પહે તો એક સુધી બધા લોકો સાથે જોડે બેસે છે તો બધા સારું લાગે છે કે લોકો પિંક કલર પહેન્યું છે બ્લેક કલર પહેનર્યું છે
હા એ તો એજ છે ને એમના તો આમ બધા જ જોઈ ને તો આ બધા કોઈ કલર મતલબ કેટલું વિચારે છે હમણાં જે ફેશન ચાલતી હોય એજ ટાઈપ નું જોઈએ આમ કોઈ મતલબ એવું તેવું લઈએ તો તેને આપણા મતલબ જોઈએ પણ નથી આમાં ને ગુજરાતમાં તો છેને વધારે તો ફેશન ન તો ખુબ જ ટ્રેન્ડ ચાલે છે હવે કચ્છમાં જોઈએ તો કચ્છી લોકોને એવું બધું કધું મીરર વર્ક ને કઢાઈ વર્ક ને એવું બધું કેટલું આમ સ્પેશિયલી કરાવે છે પેલા જો વર્ક વાળા હોય છે ને એ લોકો પાસે જાયને બ્લાઉઝ કે એટલા બધા વર્ક કરાવે છે એને
એ તો છે તમે જો ગુજરાતીની ડ્રેસ મને બી સારી લાગે છે હું જોઉં છું ને આમાં એટલા બધા કલર કોમ્બિનેશન હોય છે કે તમે આમાં મ શેટ આવી જાય છે મુ મુ ્રેસોમાં તો પછી એમના જો મે રર હોય ને બહુ સારું લાગે છે ત મને કઈ ફંક્શન માં કઈ તા ફંક્શન પહેરી શકો છો આ તો એ એમ છે કે તમારા કઈ ફેશન આઉટ નથી થવાના જે તમારી ગુજરાતની ડ્રેસ હોય છે ને બધા લોકો પહેને છે હા તોું છે હુંી વિચાર કરું છું એક તો બધા પાસે હોવું જોઈએ જય કઈ આવું છે ને કે મલ્ટ કલર કઈ કલર પહે આ તમારે પહેરી લેવાનું કોડરેસ
બરાબર કેવો કઈ નહી જોયા
થાય છે આ ડ્રેસ શું છે કે મિરર વર્ક હોય ને તો બહુ સારું લાગે છે નાઈટમાં તમે કઈ તમે કઈ ફંક્શનમાં ગયા હોય તમે દાંડિયા કરવાનું હોય
એ તો બરાબર કેવો તમે હમણાં એટલે જ આજકાલ તો છે ને દુનિયામાં આમ ફેશનનું વધારે પડતું મહત્વ છે એમ એટલે હમણાં આમ ફેશન ના હિસાબ થી દુનિયા ચાલે છે હવે તો એવું થઇ ગયું છે
પેલા તમે લોકોને જો ત ત્રણ ચાર ડ્રેસીસ રાખતા હતા પછી એને પેન લ પણ આજે નથી આજે તમારે જો પેલાનું ફેશન તો મૂકી દે છે આજનું ફેશન ન બધા લોકો પચીસ કરે છે ખરીદી જાય છે. કે હ સારું છે ચાલે છે ને હો. કમ્ફર્ટેબલ થાય છે ને પહેલા ની જી બસ્તુ એ ભૂલી જાય છે.
હા એ તો બરાબર કેવો તમે.
આ ફંક્શન એવું નથી તમારે ખાલી ડ્રેસેસ મેં થાય તમારે સિલ્પન મે બી એવું થાય છે. તમારે કો તમારે બેંગલ્સ મેબી એવું થાય છે તમે જો ફરતા ફરતા ફેશન ચેજ બધી રી ચેન્જ થાય છે અને તમારે એ લીધું તમારે રહેવું તો બી અવે તમે સમાજને રહો છો. તમારે એને જોડે તમે પ્રેઝન્ટએબલ દેખો છો.
હમ્મ એ તો બરાબર કયો તમે ચલો ઠીક છે હવે ઓકે હમ્મ.